હલો!
કેમ છો! મજામાં?
બસ મજામાં તમે ક કેમ છો?
બસ મજામાં મજામાં કેવા તમારા તબિયત પાણી સારા છે?
બસ. તબિયત પાણી સારા. આ તો ઘણા દિવસો પછી તમારો ફોન આવ્યો.
હા અરે શું કરુ આખો દિવસ મારો નોકરી કરવાવામાં જાય. પછી આઇને કંઈક નું કઈક કોલેજ નું ભણવાનું હોય.
હ હ તો અત્યારે નથી તમે નોકરી પરથી છૂટી ગિયા.
હ નોકરી પર આજે કેવું હતું કે વરસાદ વધારે હતો ને. તો અમને લોકોને થોડા વહેલા છોડી દીધા તા.
અચ્છા બરાબર બરાબર અમારે પણ અહીંયા વરસાદ તો આવે છે હ.
હ એટલે મેં કીધું લાય આજે થોડયા મને ટાઈમ મળ્યો છે, તો હું તમને ફોન કરું. એ વરસાદ પડ્યો ને. પછી મેં કીધું કે હવે એકલું રેવાવામાં નઈ મજા આવે એટલે હું મારા ગામડે આઈ છું મારા. પરિવાર છોડે.
ઓ સરસ સરસ જો તમે તમારા ગામડે ગયા છો તો અત્યારે તો તમારું બધું પૂરું પાખું. પરિવાર તમારી સાથે હશે ને?
હ. આખું પરિવાર સાથે છે. એટલું સારું લાગે છે ને. કેમ કે ત્યાં તો હું, બહાર શહેર માં તો એકલી રહું. છું ભણવાનું ને નોકરી ના કારણે પણ અત્યારે તો બધા સાથે છે જોડે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
હા એ સાચું હ. મને તો એ વસ્તુ નો અનુભવ જ નથી. કારણ કે હું તો, હું અને મારા મમ્મી ને મારા પપ્પા અમે ત્રણ જ જણા રહે છે. પેરેગ્રાફ. એટલે હું તો, સંયુક્ત ફેમિલી માં શું હોય શું નય સંયુક્ત પરિવાર ના મ મને કોઈ સાત નો અનુભવ જ નથી.
મને તો છે ને. મારા સંયુક્ત પરિવાર જોડે હોવ ને, તો મને તો એટલું સારું લાગે ને. સુખ દુઃખ માં બી મારી જોડે હોય. કોઈ બી મારે વાત એમની જોડે શેર કરવી હોય. અને કોઈ બી આપડે એમ ખુશી નો માહોલ હોય ને તો બી એમની જોડે બહુ મજા આવે છે. .
હા એ વાત સમારી સાચી હો હું તો સંયુત ફેમિલી નો મને અનુભવ ન એટલે એ તો ખબર નથી. કઈ પણ કે, ભાઈ એમાં શું હોય? શું નહી એટલું બધું અમારે લોકો અને તો અમે ત્રણ જણા જ હોય, તો લાઈક અમે ત્રણ જણા જ રહીએ છે. તો મમ્મી ને પપ્પા હોય એ કામે જ હતા રે. હું મારા ભાણવામાં અને એમાં બધી કામમાં હોય.
હા. એટલે તમે તો એકલ પરિવાર માં રહો છો ને?
હા એટલે જ ને. હું એકલ પરિવાર માંથી આવું છું એટલે મને એવું બધું ભાઈ બહેન શું હ દાદા દાદી નો પ્રેમ શું હોય એ વસ્તુ ન મને અનુભવ ઓછો છે.
બરોબર છે તમારી વાત સો ટકા સાચી છે. પણ અમારે કેવું થાય કે મારા તો કાકા કાકી મોટા પપ્પા મોટી મમ્મી. એમના છોકરાઓ પછી મારા દાદા દાદી મારા સગા ભાઈ બહેન. મમ્મી પપ્પા અમે આટલા અગિયાર બાર જણા લોકો જોડે રહીએે છીએ.
હા એટલે તમને સહયોગ પરિવાર નો પ્રેમ પણ મળે. અને સાથે સાથે તમને એનો સપોર્ટ પણ મળે તમારી સાથે કઈ પણ મુશ્કેલી હોય. તો તમારો પરિવાર તમારી સાથે બધા તમે ઊભા જ હોય
હા એજ અને કેવું થાય કે અમારે લોકોને કોઈ પ્રસંગ કે કઈક હોય પછી કોઈ પણ લગ્ન પ્રસંગ હોય ઘરમાં કોઈ પ્રસંગ હોય તો અમે બધા અમારું જો પરિવાર અમારી જોડે હોય ને તો એમ થાય કે આપણને એમ આખું આપણું પ જે આપણે ફંક્શન રાખ્યું હોય ને એ ત્યાં જ પૂરું થઈ જતું હોય ને આપણને એવું લાગે
હા એ વાત તમારી સાચી અમારે તો કઈ વાર તહેવાર હોય કે કઈ પ્રસંગ હોય ને તો છે, ઘરના બધા ભેગા થાયને ઘરનામાં પણ કેવું કે કુટુંબો કુટુંબવાસીઓ બધા ભેગા થાય બાકી આપડે તો પરિવારમાં ને કુટુંબમાં તો ફેર પડે જ ને
હા એટલે આપડ કુટુંબમાં કેવું હોય કે આપડા બાપ દા આપણા દાદાના અને બધા જે પેઢી પ્રમાણે જે લોકો આવતા હોય એ લોકો બી હોય ને પરિવારમાં તો કેવું કે અમે લોકો અત્યારે જેટલા જોડે રહીએ છીએ તો અમારે કઈક સુખ દુઃખ હોય કોઈને ઘરમાં બી કોઈ પણ તકલીફ પડતી હોય તો એકબીજા જોડે વાત એ લોકો આમ શેર કરે ને એકબીજાને કે ને તો એ લોકોને એમ શાંતિ લાગે અને ઘણી વાર જે આપણો પરિવાર જે વસ્તુમાં સપોર્ટમાં આપણી સાથે ઉભો હોય ને એવું બીજો સાથ આપણને કોઈ વ્યક્તિના આપી શકે
હા એ વાત તમારી સાચે સો ટકા કે ભાઈ આપડો પરિવાર હોય તો આપડે પણ મુશ્કેલીમાં હોય તો એ આપણો સાથ આપી શકે અમારે તો કેવું કે ભાઈ મમ્મી ને પપ્પા બંને જ હોય તો એ મને બધી વસ્તુ કારણ કે હું તો બાળક ગણાવ હજી પણ તો એ બધી વસ્તુ બધી વાતો આપણે ના ભી કેતા હોય જે મો તાની વાતો હોય ગંભીર કોઈ ચર્ચાઓ હોય તો એ
હા તો આપણને હા ના કે કેમ કે આપણે વસ્તુ માટે વધારે વિચારી લઈએ આપણે વસ્તુનું ટેન્શન લઈએ
હા એટલે જ ને આપડે પછી ખોટી એની ચિંતા થાય એટલે પણ બધી વાતના ફાયદા ને ગેરફાયદા હોવાના જ હું સંયુકત ફેમિલીમાં નથી રેતી તો પણ મારા ઘ લાઈક મારા મમ્મી ને મારા પપ્પા મારી ઉપર પૂરતું ધ્યાન એક આપી શકે એમને બીજાની કોઈની ઉપાધિ કે એવું કશુ જ ના હોય
હા એ વાત તમારી સો ટકા સાચી છે, અમારે કેવું થાય કે એમ તમે જોવા જાવ તો આપડે ઘ નાનુ અમારે બધાનું કામ વેંચાઈ જતું હોય અમે લોકો ભેગા સાથે રહીએ ને તો કે મમ્મી, કાકી, બા, મોટી મમ્મી એ બધા લોકો ભેગા મળીને ઘર ના કામ બી વેંચી લેતા હોય ને તો આપડે આમ આપણેે જે કામ વાળા કે વાસણ કચરા માટે કોઈને રાખ્યા હોય ને તો આપણેે એ લોકોની બી જરૂર નથી રેતી હોતી અને આમ બધા ભેગા મળીને કામ કરેને તો કામ બી પૂરું થઈ જાય અને તમને આમ પૈસા ટકા તમારે નાણા કીઅ બાબતો માટે બી એ લોકોનો આપણને સાથ સહકાર રહેતો હોય છે.
હા એ વાત તમારી સાથે સંહયોગ ફેમિલી હોય તો પછી કમાવા વાળા ભી જાજા હોય એટલે આપડે નાણાકીય પણ કોઈ પણ સમસ્યા ના આવે આપણી જિંદગીમાં એ કાઈ આપડે વાંધો ના આવે પણ અમારે તો લાઈક કેવું કે ભાઈ મ મમ્મી ને પપ્પા હોય તો અમારે પપ્પા ને તો ધંધો ને બધું કરતા હોય એટલે પણ અમારા ત્રણ જણાનો તો ખર્ચો પણ ઓછો હોય પછી તમારા સંયોગ ફેમિલીમાં હ લાઈક મે મા મેમ્બર્સ ઘણા હોય તો પછી તમારો ખર્ચો પણ એ રીતના વધુ થતો હોય
હા મામારે ખર્ચો બી એટલો વધારે થાય? બધી વસ્તુ વહેંચાય બી એટલી જાય બધા- છે સુખ હોય દુખ હોય પૈસા બાબતે કામ બધું અમારે- બજ વચે વેચાય છે તોય-
હા એ વાત તમારી સાવ સાચી અમારે એમ- કામ ને એવું બધું તો અમારે કામ વાળા બેનની ને મદદ લેવી પડે- કારણ કે મમ્મી એકલા બધે ના પહોચી શકે કામ કરવામાં અને બધે- એટલે એવી રીતના કામ વાળા બેન ની પણ અમારે મદદ તો લેવી પડતી-
હ તો- અમારે બી એવું છે કે કેટલી આમ ઘરે જઉ ને બધા સાથે અમારે લોકો- લોકો ના ઘરમાં એવો નિયમ છે કે અમે લોકો રાત નું જમવાનું છે ને બધા ભેગા સાથે મળીને- જમી કારણ કે સવારે તો કેવું હોય પપ્પા દાદા કાકા એ બધા દુ- કાની ધંધે જતા રહેતા હોય ને-
હા
તો એ લોકો ના દ લીધે અમારાથી છે ને દિવસે જમવા જોડે ના બેસે તો રાત્રે- અમે બધા ભેગા જ મળીને જમીએ છીએ-
બ હા એ વાત તમારી સાચી એમ પણ પરિવાર સંયુક્ત હોય કે એકલ હોત- આપણે એક દિવસ માં એક વાર તો આખા પરિવાર ને સાથે બેસીને જ- થમવું જ જોઈએ અમારે પણ એજ નિયમ છે ઘરમાં- રાતે બધા સાથે બેસીને જ અમે ત્રણેય લોકો ત્રણ જ છે. અમે ત્રણેય લોકો રાતે સાથે બેસીને જમએ-
હા એટલે કેવું આપણને આખા દિવસ ને એકબીજા જોડે વાત બેઠી એને કેવી- હોય કે આખા દિવસમાં શું થયું શું નહી અને એ બધું- આપણને એક વખત શાંતિ થી જોડે જવા બેશે ને તો આપણા મગજ નામ એકદમ શાંતિ મળતી હોય છે.
હા એજ ને અને સુખ દુખ ની કઈ પણ વાતો હોય છે. ઘર ને કઈ ઘર સંસાર ની કઈ પણ વાતો હોય છે. તે બધું આપડે આપણા એકબીજા જોડે કહી શકીએ વાતચીત કરી શકીએ-
તો તમારે તો તમે એવી રીતે એકલ પરિવાર માં રહેતો તો તમારા મમ્મી ને- પપ્પા બંને જણા કમાય છે. બરોબર- તો તમાર તો બચત બી એવી રીતે આમ સરખી રીતે થતી હશે ને-
હા એ અમારે છે પાછો અમે ત્રણ જ જણા છે. એટલે અમારે ખર્ચો પણ ઓછો આવે- એટલે અમારે બે છણા કમાવો બે આવક- આવેે છે ઘરમાં તો ખર્ચો એની સામે ઓ- ઓછો હોય એટલે અમારે બચત ને એવું બધું વધુ થાય-
હા અને અમારે વસ્તુમાં તમે નુકસાન ગણી શકો છો- કે અમારે તો કમાવા વાળા કોઈક જ પરિવાર એવા હોય. કે સંયુક્ત રહેતા હોય અને ઘણા બધા લોકો કમાતા બી હોય! જેમ કે મારા ઘરમાં એવું છે કે અમે લોકો સંયુક્ત રહીએ છીએ પણ મારા પપ્પા ની જ- મેન ધંધો છે દાદા અનેને કાકા એમની સાથે ખાલી બેસે જ- તો આમ કમાવા વાળા તો જુઓ ને તો મારા પપ્પા એકલા જ છે.
હા એ વાત તમારી સાચી સંયુક્ત પરિવારમાં કમાવા વાળું એક હોય. અને ખર્ચો વધુ હોય તો પછી એક- ઉપ આખા ઘરની જવાબદારી આવી જાય-
હા તકલીફ બહુ પડે અને પછી છે ને જયારે માણસ- કઈ દુઃખ કેવું કઈ હોય તકલીફ પડતી હોય ને- તો એ બિચારું જલ્દી કોઈને સહન કર્યા વગર આમ કઈ પણ ના શકે-
હા અને એ પણ સહયોગ ફેમિલીમાં અંદરો અંદર ઝઘડાનો ને એવો પણ ત તકલીફ થોડી ઘણી રહેતી કારણ કે બધાના વિચારો અલગ અલગ હોય દાદા દાદી છે તો એ
હા એ લોકો જૂનવાણી વિચાર વાળા હોય પછી આપડા જેટલા બાળકો હોય એ લોકો લોકોને બધી મોર્ડર્ન વસ્તુ મોર્ડર્ન વિચારો જોઈતા હોય છે અને મમ્મી પપ્પ પ્પા બર ની પેઢીને મેનેજ કરવામાં લાગે હોય એટલે એ વસ્તુ તમારી સાચ છે કે ઘણી વખત જો સમજણ ના થાય ને પૂરી તો ઘરમાં ઝઘડા બી થતા હોય છે.
હા એટલે જ ને અમારે એકલ ફેમિલી માં એવો પ્રોબ્લેમ ઓછો આવે કારણ કે અમારે લોકોને ત્રણ જ જણા હોય બધું ઘરનું વહીવટથી માંડીને વ્યવહાર સુધી ને બધા નિર્ણયો મમ્મી ને પપ્પા બંને મળીને જ લે એટલે એવા તકલીફો ઓછી પડે કે સહયોગ ફેમિલીમાં અલગ અલગ અને એમ પણ કહેવત છે ને કે જેટલા મગજ એટલા વિચાર
હા એ વાત તમારી સાચી છે. સારું છે ને મારે અત્યારે બધા જોડે જમવા બેસે છે તો હું જમવા બેસુ પછી તમને શાંતિથી કરીશ ફોન
હા સારું સારું જ મે્યું
હો ને આવજો તમે પછી શાંતિથી ફ્રી થઈ ને તમે પણ મને કોલ કરજો
હા સર પાકુ પાકુ
હા આવજો
આવાજ